હ હલો હા આવી રહ્યો્યો છે મારે બાવ આવી રહ્યો છે જય શ્રી કૃષ્ણ એવું ચાલે છ તમારા હાલમાં તો ચાલ્યા કરતું છે
અમારે અહીંયા તો અત્યારે ખુબ ગંભીર પરિસ્થિતિ છે, પંચાયત વાળા પાસે કોઈ એવું વાહન પણ નથી કે તેઓ કચરો લાવી લઈ જઈ શકે લાવી શકે તેઓ અત્યારે કચરો લેવા જ નથી આવતા જેથી કારને કચરો ઘરમાં ખૂબ જમા થઈ જાય છે અને જેના કારણે લોકો કંટાળીને કચરો ગમે ત્યાં ફેંકી જાય છે, અમારે અહિયાં એક તળાવ છે જે ખાલી થઈ ગયું છે અત્યારે તો પરંતુ લોકો ત્યાં જઈને કચરો ફેકે છે, અને જેના કારણે કુદરતને અને પ્રાણીઓને ખુબ નુકસાન થાય છે જે ગાયો ચરવા માટે આવે છે તળાવમાં તેઓ તે કચરો ખાઈ જાય છે જે પ્લાસ્ટિક અને પ્લાસ્ટિક જેવા ઝેરી પદાર્થ હોય છે તમે પણ જાણો છો કે પ્લાસ્ટિકને પીગળતા કેટલો સમય લાગે છે અને તેને નાશ પામતા કેટલો સમય લાગે છે પ્લાસ્ટિક અંદાજે ના કરીને પણ પાંચસો વરષ તેને નાશ પામતા લાગે છે અને જેમ પ્લાસ્ટિકનો વધારે ઉપયોગ થશે તેમ પ્રાણીઓને અને ગામજનોને પણ વધારે નુકસાન થશે તમાર શું માનુંવ છે
હા, તમારી વાત એકદમ સાચી છે હવે આપણે જોઈએ તો પેલો કચરો આપડે ગમે તેમ હેફર વાળ ખાઈને ગમે ત્યાં વેફર ખાઈને ગમે ત્યાં કચરો નાખી રહયા છે તે તેનું વેફર નું કાગળ પાંચ થી છ વર્ષ ભી તેવું ને તેવું જોવા મળે છે તે નાશ જલ્દી પામતું નથી આપણને જમીનમાં કેટલા વર્ષ સો યો પ્લાસ્ટિક નું કાગળું મળે છે તે એકદમ સહી સલામત જ જોવા મળે છે તે બિલકુલ નશ પામ તેમાંથી ચાર થી પાંચ વરષ થઈ જાય છે પણ તે નાસ પામતું જ નથી એટલે આપણે કચરાનો ઉપયો બહુ ઓછો કરવો જોઈએ જેથી કરીને સ્વચ્છતા જાળવી રહે જેથી કરીને આપણે પ્લાસ્ટિક બેગ ઉપયોગ ઉપરમાં જઈએ તો આપણે પ્લાસ્ટિક બેગનો ઉપયોગ બિલકુલ કરવો જોઈએ આપણે કાપડવાળી બેગનો ઉપયોગ કરવો જોઈએ કેમ કે તે આસાનીથી નષ્ટ થઈ જતું છે, પરંતુ પ્લાસ્ટિક બેગનો આપડે ઉપયોગ કરીએ તો જે આપણે ગમે ત્યાં નાખ નાખી દે તેનો ઉપયોગ નાશ થવામાં થતો જલ્દી નથી જેથી કરીને તે કચરો ગમે ત્યાં પડી રહે છે જેથી કરીને ગાયો તેમને ખાઈ જાય છે જેથી તેમની તબિયત ખરાબ થઈ જાય છે પછી તેમને મૃત્યુ ભી થઈ શકે છે જેથી કરીને તે કચરો તો નાશ પામતો નથી અને તે ગમે ત્યાં પડી રહે છે જેથી કરીને ઘણા બધા પશુ પક્ષીઓ તેમને ફસાઈ જાય છે અને તે બિલકુલ નાશ પામતો નથી
તમારી વાત સાચી છે અત્યારે ખુબ જ ગંભીર પરિસ્થિતિ છે કચરો અને આપણે જે જાણીયે છીએ કે ગામ ગામમાં જે ટ્રેક્ટર અમારે ફરતું હતું કચરો લેવાવામાં માટે તે પણ અત્યારે નથી આવી રહ્યું અને તે આવે છે તો તેઓ એવું કરે છે કે તેઓ ફિક્સ જગ્યા કચરો નથી નાખતા અને ગામમાં જ્યાં પણ ખુલ્લું મેદાન દેખાય ત્યાં કચરો નાખી જાય છે જેથી કરીને ફેલાય છે અને ત્યાંના આજુબાજુના વિસ્તારના લોકોને ખુબ નુકસાન થાય છે તેઓએ કમ્પ્લેન પણ કરી હતી કે અત્યારે અહી કચરો નાખવો નહી પરંતુ તેઓની કોઈ અરજી સ્વીકારવામાં જે આવી નથી પંચાયતમાં તો તેઓની અરજી સ્વીકારશે, તેમનું સ્વાસ્થ્ય બગડશે અને ક્યારે ચોમાસું આવી રહ્યું છે તો, કચરાના કારણે મચ્છરો નો ખુબ વધારે ઉપદ્રવ થશે અને મચ્છરોનો ઉપદ્રવ તો તેમને મેલેરિયા જેવા રોગો થવાની સંભાવના ખુબ વધી જશે અને જો તેમનું સ્વાસ્થ્ય સારું ના રહેશે તો તેઓ કામ પણ નહી કરી શકશે અને રોજગારી પણ નહી મેળવી શકશે તેમનું સ્વાસ્થ્ય સારું રાખવા માટે તેવું તેઓ રોજગારી મેળવવા છે જો તેમનું સ્વાસ્થ્ય સારું રહેશે તો તેઓ રોજગારી મેળવી શકશે તો તેઓએ આ બાબતે કમ્પ્લેન કરી છે પરંતુ સરકારે હજી કોઈ નિર્ણય આપ્યો નથી તો તમારે શું માનવું છે આ બાબતે સરકારે આ બાબત ધ્યાનમાં લેવું જોઈએ કે ના લેવું જોઈએ?
સરકારે આ બાબત ખૂબ જ ધ્યાનમાં લ જોયે હવે જોઓ ને ઘણી બધી ફેક્ટરીઓ ચાલુ કરવામાં આવે છે સરકાર તેમની પરવાનગી આપી દે છે તેમાં જો કેટલું પ્રદુષણ થાય છે જે પાણી ગંદુ હોય તે આ આપડા નજીકના તળાવ કે ગમે ત્યાં નાખી દેવામાં આવે છે જેથી કરીને તેઓ થી ઘણા બધા પ્રદુષણો ફેલાય છે જેવો પાણીમાં નાખે છે કચરો તે જ પાણી આપણે પી પીએ છે ગાય પીએ છે અને તેના કારણે તેમને ઘણા બધા રોગો ફેલાય છે હવામાં બી પ્રદુષણ તે કંપનીઓ ફેલાવે છે જેથી કરીને શ્વાસ લેવામાં બી ઘણી બધી તકલીફો આવે છે જેથી કરીને ઘણા બધા રોગો આપણા શરીરમાં ફેલાઈ જાય છે જેથી કરીને આપણે દવાખાને જાવું પડે છે અને આપણું ઘણું સમય વ્યર્થ થાય છે જેથી કરીને આપણી આવકમાં બી ઘણો ફેર પડે છે દવાખાને જવાથી આ આપની આવક બી ઘણી બધી ઓછી થાય આપડે ઘરે રહેવું પડે છે કામ ધંધા પર ભી રજા પડી જાય છે જેથી કરીને ઘરની ઘણી બધી આવકો ઓછી થઈ છે આપડણે ઘરે રહીએ તો ઘર માં આવક કેવી રીતે આવે એથી કરીને સ્વચ્છ ખૂબ જ જરૂરી છે સ્વચ્છતા હોય તો આપણે ઘણા સ્વસ્થ હારું રહે છે થી કરીને આપણે માંદા પડતા નથી જેથી કરીને આપણે કામ ધંધા પર જઈ શકીએ છીએ આવકમા બી ઘણો ફેર પડે છે હવે આપડે જો માંદા પડી જઈએ તો આવકમાં બિલકુલ ફેર પડતો નથી કારણ કે આપડે ઘરે જ બેસી રશું તો આપ આવક કેવી રી આવશે જેથી કરીને આપણે સ્વચ્છ ગમે ત્યા કચરો ના નાખે તો સ્વચ્છતા રહે જેથી કરીને આપણું સ્વાસ્થ્ય સારું રહે અને આપણને કોઈ તફલીફ ન પડે તો જેથી કરીને આપણે એવી બધી ફેક્ટરીઓ છે જે ગંદુ પાણી હવામાં પાણીમાં નાખે છે હવા હવા છોડે છે જે આપણા પર્યાવરણને નુકસાન કરે છે તેવી બધી કંપની ત ક કંપની ને બંધ કરવા માટે આપણે આંદોલનો કરવા જોઈએ એવી સંસ્થાઓ સ્થાપવી જોઈએ કે જે બધી કંપનીઓ બધી ચાલુ કરે છે તેમને બંધ કરવામાં આગળ આવે તે માટે આપડે આંદોલન ઘણા બધામાં સ સહયોગ આપવો જોઈએ જેથી કરીને તેઓ ફેક્ટરીઓ બંધ થાય
તમારી વાત સાચી છે ફેક્ટરીઓ ના ફાયદા પણ ઘણા છે અને નુકસાન પણ ઘણા છે ફાયદા તો એ પણ છે કે આપણા જે ગામના બધા વ્યક્તિઓ છે તેઓએ રોજગારી શોધવા માટે બહાર ન જવું પડે અને તેઓને ગામમાં જ નજીકમાં રોજગારી મળી રહે જેથી કરીને તેઓનું પેટ્રોલ પણ ઓછું બડે અને તેઓને જે પેટ્રોલનો ખર્ચો વધારે થાય તે પણ ઓછું પડે એમ તો તમે જોવા જાવ તો કંપનીઓ ન નુકસાન બોહ એટલે બોહ જ ઘણું છે તેઓ જે પોતા અંદર જે અંદરનું જે ગંદુ પાણી હોય છે તે તેઓ ગનાળાઓમાંજ નદીઓમાં અને વ વગેરે વગેરે જે કુદરતી પેલું છે તેમાં છોડી દે અને જેના કારણે ઘણા બધા મિડલ ક્લાસ લોકોને તકલીફ થાય છે જેમના ઘરને બાજુ માંથી જે નદીઓ વહે છે તેઓને શ્વાસ લેવામાં તકલીફ થાય છે અને તેઓને ચોખ્ખું પાણી નથી મળતું પીવા માટે પણ તેઓને કપડાં ધોવા માટે પણ ચોખ્ખું પાણી નથી મળતું અને તેમના તે પાણી પીને તેમના સ્વાસ્થ્યને પણ ખુબ વધારે નુકસાન થાય છે જેથી કરીને પૂરતું પાણી નથી મળતું સારું તો તેઓને ક પાણી જે પાણી ના રોગો જે બધા છે તે રોગો થાય છે તેનો ઈલાજ કરવા માટે તેઓ ખુબ ઘણા ખર્ચો કરવા પડે છે જેના કારણે તેઓને આથિક રીતે ખૂબ નુકસાન થાય છે અને સ્વાસ્થ્યને પણ ખુબ નુકસાન થાય છે અત્યારની જે ફેક્ટરીઓ છે. તેઓએ સમજવું જોઈએ કે આ બધું જે ગંદુ પાણી અને કચરો હોય છે. તે ગનાળાઓમાં કે નાળાઓમાં ન છોડવું જોઈએ જેથી કરીને આજુબાજુના વ્યક્તિઓને નુકસાન ઓછું થાય અને તેઓ સારી રીતે રહી શકે તેઓ. અમે ત્યાં પાણી છોડી દે છે તેના કારણે તેઓને શ્વાસ લેવામાં તકલીફ થાય છે અને અન્ય બધા રોગો છે તે બધા
એ વાત તમારી સાચી છે. હવે જો ને અમારા ફળિયામાં જોઈ રહ ને અમા અમા ફળિયામાં એક બાજુમાં ફેક્ટરી આવેલી છે તેમાંનું ઠન્ડુ પાણી અમારા બાજુ ના તળાવમાં નાખવામાં આવે છે જેથી કરીને ત્યાં કેટલાક બધા જંતુઓનું પામે છે જ્યાં પાણી નાખવામાં આવે છે ત્યાંની જમીન બી એટલી ફળતુ રહેતી નથી. કેમિકલોને કારણે ત્યાં ફળ અને જે પાકો રોપવામાં આવે છે તેનું બી ખ બધો નાશ થાય છે તે સારી રીતે વ વિકસી શકતા નથી જેથી કરીને પાકમાં પણ ઘણું બધ નુકસાન જોવા મળે છે અને તેના તેમાંથી પ્રદુષણયુક્ત ધુમાડો જે છોડવામાં આવે છે જેથી કરીને અ કેટલા વર્ષોથી અમારે આજુબાજુ ઘણી બધી કેરીઓ આવતી નથી આગળ પહેલા બહુ ઘણી બધી કેરીઓ આવતી હતી પરંતુ એ ધુમાડાને કારણે હવે બધું પાકમાં ઘણું બધો નિષ્ફળતા જોવા મળી રહી છે તેની હવાને કારણે ઘણી બધી એવી બધી જો કેરીઓ ના આવે તો બધાને ઘણું બધું નુકસાન થાય જેથી કરીને એવી બધી ફેક્ટરીઓને બંધ કરાવી જોઈએ. જેથી કરીને ખેડૂતોને અને તેમના પાકને નુકસાન ઓછું થાય જેથી કરીને તેઓ આગળ આવે. આવકમાં ઘણો ફેર પડે એવી બધી ફેક્ટરીઓને કારણે ઘણા લોકોને ઘણા બધા રોગ નવા નવા રોગો ન ભોગ બનવો પડે છે જેથી કરીને તેઓ હોસ્પિટલમાં દાખલ થાય છે જેમનો ઘણો બધો ખર્ચ આવે છે. જેથી કારણે ઘણી બધી એવી આવકો તેમને પાછી ગુમાવી પડે છે જેથી કરીને એવી બધી ફેક્ટરીઓ જો ચાલુ ના કરવામાં આવે તો ઘણા ઘણી સ્વચ્છતા અને સ્વચ્છ ભારત આગળ વધી શકે છે પરંતુ સરકાર એવી બધી ઘણી બધી ફેક્ટરીઓને એવી બધી પરવાનગી આપી દે છે જેથી કરીને ઘણી બધી ફેક્ટરીઓ સ્થપાય છે અને તેઓ ઘણો બધો કચરો ગમે ત્યાં નાખી દે છે જેથી કરીને ઘણા બધા રોગો ફેલાય છે. તમાર શું માનવું છે વાતમાં?
તે ધ્યાન રાખવું જોઈએ કે કચરો ગમે ત્યાં ના નાખવો જોઈએ અને તેઓ સરખી રીતે સ્વચ્છતા જાળવવી જોઈએ અને જેથી કરીને આજુબાજુના લોકોને વધ તકલીફ ના થાય અને અત્યારે જે ફેક્ટરીઓ છે તે ધુમાડો પર્યાવરણમાં છોડી દે છે જેના કારણે અત્યારે ગ્લોબલ વોર્મિંગ ખૂબ વધારે પ્રમાણમાં વિચરી થઈ રહ્યું છે અને તેના લીધે વાદળો ખુબ છવાતા નથી અને વરસાદ પણ નથી આવતો એ જે નુકસાનકારક હોય છે જે બધું નુકસાનકારક બધું લિક્વિડ હોય છે તેને વરાળ સ્વરૂપે છોડી દે છે અને તેના લીધે તે વાદળોને ખુબ વધારે પ્રમાણમાં નુકસાન થાય છે અને જેથી કરીને વરસાદ પણ નથી આવતો અને ખેડૂતોને તેમાં ખુબ જાનહાની અને માલ ન નુકસાન થાય છે અને જો આવું જ ચાલતું રહેશે તો વરસાદ નહીં આવે તો ખેડૂતો બિચારા ભૂખા મરી જશે. અને અન્ન અન્ન પણ વધારે નહીં પાકે અને જેના લીધે આર્થિક પરિસ્થિતિ ખૂબ બગડશે દેશની અને જેના લીધે અનાજ ખુબ મોંઘુ થઈ જશે. તમાર શું માનું છે આ કારણ કે શાકભાજી અત્યારે તમે જોુઓ તો બધી દવા વાળી જ મળી રહી છે જેના કારણે આપણે ખાઈ પણ નથી અને સ્વાસ્થ્યને આપણને નુકસાન પણ પહોંચી શાય અને તે મોંઘી પણ ખૂબ હોય છે જેમ કે અત્યારે દવાનો ભાવ જ એટલો વધી રહ્યો છે કે તે બધી દવાઓ છંટકાવ કરવા માટે ખેડૂતો પાસે પૈસા નથી હોતા અને તેઓ બેેવું કરીને પણ છંટકાવ કરીને ખે ખેતી કરે છે અને જેથી કારણે તેઓ ખૂબ મોંઘા ભાવમાં વેચે છે બધું જેના લીધે અત્યારે મોંઘવારી ખુબ વધી રહી છે તમારું શું માનું?
હા એ વાત તમારે ખરી છે કે હમણાં બિલકુલ વરષક તો નથી જેથી કરીને ખેડૂતો પાકમાં બિલકુલ પાછળ પડી ગયા છે જેથી કરીને શાકભાજી થી માણીને કઠોળ થી માણીને બધાના ભાવ ખુબ જ વધી રહ્યા છે જેથી કરીને શાકભાજી ભાવ હમ કેટલો વધી ગયો છે હવે વરસાદ જ નહીં પડે તો શાકભાજી નું ઉત્પાદન ક્યાંથી થાય એટલે સરકારે બી તેમના માટે કઈ આગળ આવ પરંતુ એવું ક કે સરકાર કરતી નથી જેથી કરીને ખેડૂતોને ઘણું બધું નુકસાન થઇ રહ્યું છે પરંતુ સરકાર એ બાબત આગળ આવતી નથી અને ખેડૂતોને બિલકુલ મદદ કરતી નથી જેથી કરીને હમણાં ઘણા બધા ખેડૂતો પાછળ પડી ગયા છે અને ખેતી ગુમાઈ રહ્યા છે એટલા માટે તો શાકભાજી ન ભી ભાવ ઘણો બધો વધી રહ્યો છે જેથી કરીને હમણાં બધા શાકભાજી નો ભાવ બિલ ુલ આસમાન ઉપર જઈ રહ્યો છે એથી કરીને સરકારે એ વાતમાં આગળ આવવું જોઈએ જેથી ખેડૂતોને ઘણી બધી મદદ થઈ શકે અને તેમને બિલકુલ પ્રોત્સાહન મળી શકે
ચાલો આપડે સસ્તા બાબતે આગળ વાત કરીશ